નમસ્તે કેમ છું બેન
માછામાં હો ગઈ કામ
હા હા થઈ ગયો
હા
નાાનેના આજ આ રોજના શિક્ષણ એવ માનવ જીવન સૌથી મહત્વપૂર્ણ આધાર છે બરાબર ને?
હા ના હા ના.
શિક્ષણ માનસને જ્ઞાન સંસ્કાર શિસ્ત અને સારા વિચારો આપે છે.
હદર્શ શિક્ષણ માનસ અને જ્ઞાન સંસ્કાર શિસ્ત સાર વિચાર આપે છે.
બરાબર શિક્ષણ વિના વ્યક્તિનું જે જીવન અધુરું રહે છે ને.
હા આજ આ આધુનિક યુગમાં સફળતા મેવે મેળવાની માટે શિક્ષણ ખૂબ જરૂરી છે.
હા. શિક્ષ શિક્ષિત વ્યક્તિ પોતાનું પોતાના પરિવારનું અને શિક્ષ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
હા ના હા ના શિક્ષણ વ્યક્તિ પોતાની પોતાના. પરિવારો ન દેશ ભવિષ્ય ઉજ્જવલ બના ક શકે છે શિક્ષણ
હા. હા શિક્ષણ ન મહત્વ કેમ કેમ છે આ બોલું છું હા સાંભળી જાાવ શિક્ષણ માણસને જ્ઞાન આપે છે. બરાબર શિક્ષણ દસારા અન્ય ખરાબ વેચ્ચોને ભેદ સમજાવે છે. શિક્ષણ આત્મવિશ્વાસ વધારે જ છે બરાબર. તમે બોલો નથી તીન ચાર.
શિક્ષણ સારી નોકરી વ્યક્તિને આત્મવિશ્વાસ નિર્ભય બનાવે છે. શિક્ષનાર્થી સારી નોકરી મેળવાની વાત મળે છે શિક્ષણની વ્યક્તિ વ્યક્તિમમાં વિકાસ કરે છે. શિક્ષણ સમાજમાં માન સન્માન આપાવે છે.
બરાબર શિક્ષણંત
શિક્ષ શિક્ષણ હતી ગરીબ દૂર કરવા છે મદદ મળે છે. બહત સારી બાતી છે.
હા શિક્ષણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસિત કરે છે બરાબર ને શિક્ષણ થી નવી ટેકનોલોજી જ્ઞાન મળે છે શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છે. છે. શિક્ષક સમાજમાં સમાનતા વધે છે. શિક્ષણ અંધશ્રદ્ધા. અને અજ્ઞાનતા દૂર કરે છે.
હા ના શિક્ષણ યોગ નિર્ણય લેવે છે વ્યક્તિ તે વિકાસ તો થા છે. વિકસિત થાય છે શિક્ષોને લાભ બતાવે છે.
હા બતાવું છું હ હા સાંભળી જાવ. જીવનની ધ્યેય નક્કી કરવાવામાં મદદ મળે છે બરાબર. સારા સંસ્કારો અને મૂલ્ય ન વિકાસ થાય છે. રોજગારની તાકી તકો મળે છે સારી તકો મળે છે.
હા.
સમાજમાં જાગૃતિ આવે જ છે.
હા.
બીજો તમે બોલો ને.
હના દેશમાં આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે મહિલા અશક્તિકરણ થાય છે આરોગ્ય સ્વચ્છતા અંગે સમ વૃતિ વધે છે નૈવી નવી શોધ લાની વિ કસિત પ્રોત્સાહન મેળે છે શિક્ષાનુ મહત્વ વિદ્યાર્થીને માટે
બરાબર શિક્ષાઓ ન માટે શિક્ષણ સફળ ભવિષ્યની ચબી છે બરાબર. મહેનત નિયમિત અભ્યાસ અને શિસ્તથી વિદ્યાર્થી પોતાના સપના સાકાર કરી છે.
હા ના શિક્ષણ માત્ર પરીક્ષામાં સારે ગુણ મેળવાવા માટે જા નહી નહી પરંતુ પરંતુ સારે માનવ બનાવવા માટે છે પર જરૂરી છે
બરાબર ઉપસહાર શિક્ષણ જીવનનું સૌથી મોટુ ધન છે.
નાના પૈસા અને સંપત્તિ નાશ પાકી શકે. પરંતુ જ્ઞાન કોઈ છેવાની પરંતુ નથી.
બરાબર બરા
તેથી દેર દેર કા બાલક તાની ગિનુગ્તાને શિક્ષણ મેળવ જાય છે શિક્ષણ એવ સફળ થાય પ્રગતિ આને ઉજ્જવલ ભવિષ્ય પાએ છે.
બરાબર બરાબર
શિક્ષણ ને બહુ જ સારે મહત્વ છે.
બસ
આ કુછ બતાઉં છું મે સુન લો તુમ તુમ બોલની બતાવ છે.
હા
શિક્ષણ માનવસી આ જ્ઞાન આપે છે. શિક્ષણ સારે અને ખરાબ વચનો ભેદ સમજાવે છે શિક્ષણ આત્મવિશ્વાસ પોર છે. વધારે છે શિક્ષણાથી વ્યક્તિ આત્મનિર્ભર બને છે. શિક્ષણાથી સારી નોકરી મેલવાની મદદ કરી મેે છે. વ્યક્તિ શિક્ષણાની વ્યક્તિ વ્યક્તિમત્વાની વિકાસ કરે છે. શિક્ષણ સમાજ જમાને માન સન્માન આપે છે. કુ કચું બોલ છે તું
હમ શિક્ષણ વૈદા-વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરે છે ના અને શિક્ષણથી નવીન ટેકનોલોજીની માન મળી છે.
હમ્મ
અ શિક્ષણ આત્મવિશ્વાસાલા વધારે છે આ સાચું વાત કહેજો
હમ્મ
હમ્મ બાળકાનુ સમજવાનું પડશે. કે શિક્ષણ નો કેટલો મહત્વ છે શિક્ષણ કેમ લેવાનું પડશે. એ લાઈફ એ જીવનમાં અ-ચાલ-અ યુઝફુલ થાય છે. કે ના શિક્ષણ
ક્ષાની નઈ શિક્ષાને સંસ્કાર જ્ઞાન શિસ્ત આની સારી વિચારો પાપે છે.
શિક્ષણ વિના વ્યસનમુઅ વ્યક્તિનું જીવન આધુરી રહે છે.
બરાબર સાચી વાત કજ એવું ના મારા બાડકા નું ભી એવું જ કહું કે આ આ તમારે લાઈફમાં મોટ છે, આ તમને કરવાનું છે.
હના
એ ઇમ્પોટન્સ જોવાની બાળકાને સાંભળતી નથીના
હા
બોલવાની પડશે
હા ના એમ મારે બાત બાલકાને તો બતાની કે જરૂરત પડે ને છે. હ બહુ જ સ્વચ્છતા રાખે છે. અચ્છે સ બાત કરે છે. ઓકે મમ્મી કે કામ મે મદદ ભી બહુત અચ્છે છે, કરે છે. બહુ સમજદાર હો ગય છે, બકની મેરે
હમ દ પા બાળકાનું પોતાનું બતાવવું પડે છે.
હા ના વહી ને રોજ રોજ બ બતાને છેકે આદત બન જની છે, અચ્છી આદત ક
હા બરાબર બરાબર
એકી વજહ કઈ ગય તો ભી કે બચ્ચે બળકાને કુછ કએ તો મા બાપ ને સિર નીચે ન કરને પડે છે.
બરાબર શિક્ષણ વૈજ્ઞાનિક
રી જરૂરી છે.
જરૂરી છે, એ શિક્ષણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસિત કરે છે. શિક્ષણ ન કેટલો કેટલો હા કેટલી નવી નવી ટેકનોલોજી આવી ગય છે, જ્ઞાન મેળવાના માટે
હમ
શિક્ષણ એ તો ના અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા દૂર કરે છે. ના કેટલો આદર્શતા છે.
હમ જવના ન ધ્યાય નક્કી કરવાનું મદદ મે છે. સંસ્કાર સાર સાર સંસ્કાર અને મૂલ્ય ન વિકાસ થાય છે.
હ બરાબર એ જરૂરી જ છે, આ આજકાલના બાળકાનું મહત્વ મહત્વપૂર્ણ અ થઈ ગયો છે, એવું કરવાનો પડશે
હા ના મહેનત બાલકનો ના મહેનત નિયમિત આપ અભ્યાસ અને શિસ્ત વિદ્યારથી પાતે છે, સપના સાકાર કરે છે.
બરાબર બરાબર શિક્ષિત વ્યક્તિને પોતાનું પોતાના પરિવારનું અને દેશનું બી ભવિષ્ય ઉજ્જવળ બની શકાય ને તો કેટલો બાળક તો આઉટ ઓફ ઈન્ડિયા જોય છે. કે જોબ કરવા માટે જોવાની છે. જો એ કેટલા કષ્ટ જ છે, શિક્ષણ કરવાના માટે તો ટેલેન્ટ થઈ શકે
હા ના હા ના અને પૈસા અને સંપત્તિ નાશ પામી શકે પરંતુ જ્ઞાન કોઈ છીનવાનું નહી થ નહી છે.
હા બરાબર જ્ઞાનમાં માઈન્ડમાં ર છે ને લાઈફ સેટ થઈ જશે બાળકો ન શિક્ષણ ચોખ્ખા શિક્ષણ મળે છે ને
હા હા
તો નીધ થાય જ શકે છે.
હમ હમ
બરાબર છે સાચી વાત છે.
હમ હમ
મહિલાઓનું મહલા મહ સશક્તિકરણ કરે છે ને હમ ઘર ઘર બેઠે ભી કુછ કરે છે નને શિક્ષણ ન બહત મહત્વ સ ભી લોકોગ.
હ આ આમ અ લળ આત્મનિર્મય બની ગયા છે ભક્ષ વલે વલેે
આરોગ્ય સ્વચ્છતા અંગે જાગૃત વેધ છે.
બરાબર પુરાની કાલમાં લેડીઝ ના બરાબર પુરાના કલમાં લેડીઝ ના શિક્ષણ આપતા નથી. પરિસ્થિતિ ના હોય ના એમના અ અલ અ શિક્ષણ ના
હા ના ન શિક્ષણ ટેકનોલોજી કે વજહ છે. લેડિઝ ના બહુત આસાન હોય છે ઘર કે કામો મે ભી
ફોન પે કુછ ભી ડાલ દએ તો મિલે છે.
બરાબર છે બરાબર છે સાચી વાત
શિક્ષણ હા છોટો સ પડો તક સને સને મલેે છે.
બ બરાબર તમારે જોડે વાત કરી લ છે કેટ માહિતી મળી ગઈ.
હા ના
કેબર હમ તમે ના ધ્યાન રાખજો બાળકા ન શિક્ષણ ન મહત્વ બોલતા જાઓ અને બાળક અભ્યાસ કરીલી જ.
હા ના હા ના
કે ના
હા ના ચલે ફેર ઠીક છે. બાદ ની બાદ કરું છું.